હ અ હું હતા કા હતા આપડે. હા તમારું કાલનો એક્સપિરિયન્સ વિશે મને ક્યો.
હા તો તે કે મેં એટલે કાલે પારડી ગયેલી.
હઅ હા.
હ, તમને તમને પાનેરા વિશે શું શું ખબર. એનું એ સ્ટોરી ને પછી એનું વ્યુ બધું કેવું લાયગુ તું. તમે કંઈ કામ કરી રહ્યા છો.
નહીં હેલો.
હા, તો તમારો અવાજ ની આવે.
હા તો કાલે મેં ગયેલી પારનેરા તો જ્યારે મને ખબર પડ્યું કે
પારલા ચરવા માટે પાંચસો સીડી આપણને ચરવા પડે છે, પણ હું જ્યારે પાંચસો સીડી ચડી ત્યારે મને લાગ્યું નથી, હું પાંચસો સીડી ચડી ગઈ છું.
ઓકે હા ચડવામાં વધારે ની થાય.
હા, અને હું જ્યાં
હા આ
ને ઉપર ગઈ ત્યારે મને જેમ એટલે હું જે વ્યુ જોયું ને મને એટલી ખુશી થઈને કે જ જોઈને એટલે હું ફસ્ટ ટાઈમ તે વ્યુ જોઈ જોયું છે.
હા તો કુદવાનું મન થયું ઉપરથી
નઈ
ઓકે. હારું વ્યુ હતું ને
આ આને
તો તમે વિચાર કરો અ મહાલક્ષ્મી માં આઠસો સીડી આઠસો સીડી છે, તો ત્યાંથી જોવામાં કેટલું મજા આવશે, અને વિરાળમાં તેરસો સીડી છે. તો ત્યાંથી જોવામાં કેટલું મજા આવે.
હા.
અને પાવાગઢમાં તો એમ કંઈક કે વાદળ છે, ને આપણા હાથમાં આવે એવું. એટલે આએ આખો આકાશમાં
તમને પારનેરા વિશે ખ એટલે કંઈ આ શું છે, શું નથી.
હા આ એટલું તો મેં ગૂગલને તે બધું કર્યું, તો તો મને એટલું ખબર પ તે છત્રપતિ શિવાજી મહારાજે પોતાના આખું સાવા તે અને તે ખજાના તે બધું ને તે બધું ત્રણે ત્રણ વાવ ના નીચે છું રાખેલા અને તે વાવું ત માં - વાવમાં જે જાય ને લેવા માટે તે વાપસ વાપસ નહીં આવે મરી જાય ની ખબર કેવી રીતે પણ ત્યાં તો મને લાગે તો નહી કે આવું કઈ હશે- હ રતે તો ક ન રતે લઈ લેતે-
હમ
એમ શકતો નહી કરું પણ- હા-
એટલે ત્યાં- હું સાંભળી છું કે એટલે હું પણ ગૂગલ કરી હતી તો- મને એટલું ખબર પડું. કે ત્યાં કેટલું દેડસો જેટલું તોપ વગેરા પણ હતું તેમાં- ત્રણ જ જોવા મળે છે એમના-
હા હા પણ નિખ- કાં છે હશે કોઈ અંદરમાં ઓથોરિટી ના અંદર પાસે- અને નવરાત્રીમાં તો જોવામાં બહ મજા આવે તા મેળો મેળો જેવું જ લા થાય પણ બહ મસ્તલા થાય- અને આખું લાસ્ટ દિવસમાં તો બહ મજા આવે આવે - નાઈટમાં બહ ભારે લાગે-
છે.
ઓહ હા સેફ કેવાય સેફ કેવાય
હમ
નાઈટમાં જઈએ ને તો વધારે સારું લાગે-
ઓકે તમે કેટલા ટાઈમ ગયા છો ત્યાં
મેં તો આ તો મારું ત્રીજું વખત હતું-
અચ્છા-
અને હમણાં વિચારતા તો છીએ અમે દમણ જવાના અમારા ફ્રેન્ડ લોકો હતે
ઓકે-
તો જોવાય હજ દમણમાં બી તે જે કિલ્લા છે ને- તેવી બહ મસ્ત તા તો ટોપ હમણાં બી મૂકેલું છે.
હ તો ક્યારે જવાના છે.
તમે એક વાર જોજો ને નહી ખબર પણ જશો કે જલ્દી જ જશો- હાથ તો પૈસા નથી અત્યારે તો પછી પછી જ જઈએ ને તો જોવાય- એમી બસ થી જ જવાના બસ થી આવવાના અત્યારે તો ટ્રેન કેન્સલ છે તો પછી મને જઈને કોઈ મતલબ નહી મળે- ઘર પછી કેન્સર છે તો પછી મેં તો આખો દિવસ મારું તે બગડી જશે કાલની જેમ-
હા અને કોલેજ જવા માટે પણ બસ- ટ્રેન વગેરે
હા કાલનું જોવાય જો કાલે સવારે પેલા ઊઠી ઉઠા તો પેલા ટ્રેન જોવા ટ્રેન નું કઈ અપડેટ બતાવ્યું તો ઠીક નહીં બતાવવું તો સુઈ જવા- ઉઠીને કોઈ મતલબ નહીં રહેતા પછે.
હા કીધું તો કોઈ અપડેટ બતાવશે તો જવા નહીં બતાવશે તો નહીં જવા- હેલો. પાછું તમારો અવાજ અટકી ગયો